નમસ્કારન.
મજામાં આજે મને એક રસપ્રદ વિષય યાદ આવ્યો. ગામડાની એવી પરંપરાઓ જે હવે ધીમે ધીમે ગાયબ થઈ રહી છે.
બરાબર બોલો ને શું છે. હા હા એક ખરેખર અ રસપ્રદ વિષય રસપદ વિષય છે, આજે પણ જ્યારે હું મારા ગામની યાદો કરું છું, ત્યારે ઘની પરંપરાઓ યાદ આવે છે.
તમારું શું માનવું છે? સૌથી પેલી કઈ પરંપરાઓ ઓછી થઈ ગઈ છે.
મને લાગે છે કે સાંજ પડે પછી ચોકમાં બધા ગામના લોકો ભેગા થ તા. એ પરંપરા લગભગ બંધ થઈ ગઈ
બિલકુલ સાચું પેલા લોકો ટીવી અને મોબાઈલ વગર પણ કેટલી મજા કરતા હતા
હા મોટા લોકો વાર્તાઓ કરતા બાલકો રમતા અને યુવાનાઓ પણ ગામની હમ વાતોમાં ભાગ લેતા
હવે દરેક વ્યક્તિ પોતાના મોબાાઈલ માં વ્યસ્ત હોય છે
એટલે જ સામૂહિક મેલમિલાપ ઓછો થઈ ગયો છે
મને યાદ છે કે પેલા લગ્ન પ્રસંગ આખું ગામ મદદ કરવા આવતું
હું રસોઈ થી લઈને મહેમાનોની સંભાળ સુધી બધુ ગામના લોકો સાથે મલીને કરતા
હવે તો મોટા ભાગે ઇવેન્ટ મેનેજમેન્ટ વાળા બધું સ હાંભળે સંભાળી લે છે
અને લોકોને એકબીજા સાથે કામ કરવાની તક પણ ઓછી મલે છે.
તમે ગામમાં લોકગીતો વિશે શું કહેશો?
અરે પહેલા રાત્રે બેઠક થતી અને લોકો લોકગીતો ગાતા હવે આ દ્રશ્ય ખૂબ ઓછું જોવાનું મળે છે
સાચી વાત લોકગીત સાથે સંસ્કૃતિ પણ જોડાયેલી હતી.
અને ગીતોમાં જીવનની સમજ સંબંધોને સંસ્કાર પણ હોવા
મને તો નવરાત્રીની પણ ઘણી યાદો છે
પેલા ગામના ચોકમાં સરળ રીતે ગરબા થતા હવે સાઉન્ડ સિસ્ટમ અને ડીજે નો પ્રભાવ વધી ગયો છે
તમે માનો છો કે આ બદલાવ સારો છે કે ખરાબ
બદલાવ તો અવશ્યક છે પણ હું પરંપરા બચવી પણ એટલી જ જરૂરી છે
ખૂબ સુંદર વાત કહી
તમારું કોઈ ખાસ બાળપણની મરણ છે આ પરંપરાઓ સાથે જોડાયેલું
હા ઉતરાય પહેલા ગામમાં બધા બાળકો સાથે મળીને વ પતંગ બનાવતા હતા
હા હવે તો બધા તૈયાર પતંગ ખરીદી લાવે છે
પહેલા પતંગ બનાવવામાં જે ઉત્સાહ હતો એ કંઈક અલગ જ હતો
બિલકુલ કામ કરતા કરતા મી મિત્રતા પણ મજબૂત થતી
મને યાદ છે કે વરસાદની પહેલી ઋતુમાં ગામમાં નાની ઉજવણી થતી
હા કે કેટલાક સાથ લઇ ને આજે આજે પણ થાય છે પણ પહેલા જેટલી અ વ્યાપક નથી
તમે શું માનો છો આ પર પ્રમા પરંપરા કેમ ગાયબ થઈ ગઈ છે?
મને લાગે છે કે શહેરીકરણ અને વ્યસ્ત જીવનશૈલી મુખ્ય કારણ છે
અને યુવા પેઢી પણ ગામથી દૂર થઈ ગઈ છે
રોજગાર અને અભ્યાસ માટે ઘના લોકો શહેર તરફ જાય છે
તેથી પરંપરાને આગળ વધારનાર લોકો ઓછા થઈ ગયા અ છે
બિલકુલ પરંપરા ત્યારે જ્યારે કોઈ તેને અનુસર અનુસરે
તમે ક્યારે વૂટ લોકો પાસે આ વિષય પર વાત કરી છે
હા ઘરના વૃદ્ધો કહે કહે છે કે પેલા ગામમાં વધુ એકતા હતી
બિલકુલ રાઈટ આજે સુવિધાઓ વધી છે પણ એકતા ઘટી ગઈ હોય એવું લાગે છે
કેટલાક પ્રસંગોમાં મને પણ એવું જ લાગે છે
તો પરંપરાઓને બચાવવા માટે શું કરી શકીએ
પહેલા તો બાળકોને આ પરંપરાઓ વિશે જણાવવું જોઈએ
હા ઘરથી શરૂઆત થઈ શકે
માં પણ શાંતની સંસ્કૃતિ વીજે કાર્યક્રમો થઈ શકે
અને ગામમાં ઉત્સવોમાં જૂની પરંપરાઓને સમાવેશ કરવો જોઈએ
બિલકુલ જેથી લોકો તેને ફરીથી અનુભવ કરી શકે
મને લાગે છે કે વૃદ્ધોની યાદો રેકોર્ડ કરવી પણ એક સારો વિચાર છે
બહુ સાચો વિચાર આગલની પેઢી માટે એ અમૂલ્ય સંપત્તિ બની શકે
આ વિષય પર વાત કરતાં કરતાં ઘણી યાદો તાજી થઈ ગઈ છે
મને પણ એવું જ લાગ્યું પરંપરાઓ ફક્ત રિવાજો નથી પણ આપણી ઓળખ છે
ખરેખર આપણે તેને ભૂલવા ના જોઈએ
હ અને જેટલું શક્ય હોય એટલું આગળ પણ પહોંચાડવું જોઈએ
ચલો આગળ પણ આ વિષય પર વાત ચાલુ રાખીશું
હા જરૂર
પછી વાતથી મને એક બીજી પરંપરા યાદ આવી પેલા ગામમાં કોઈના ઘરમાં નવું બાળક જન્મતું તો બ બધા પાડોશીઓ મળવા આવતા
હા લોકો ફક્ત અભિનંદન આપતા નથી અ ઘરના કામમાં પણ મદદ કરતા
હવે તો મોટા ભાગે ફોન પર મેસેજ કરીને કામ પૂરું થઈ જાય છે જ
સાચી વાય સમય બચી જાય છે પણ લગ્ની નો લગ્ન ન સ્પર્શ લાગની ન સ્પર્શ ઓછો થઈ ગયો છે
તમે પિયાલાના હાત બજાર વિશે સાંભળ્યું હશે સાંભળ્યું છે?
ઘણી વાર વાત કરતા અઠ અઠવાડિયામાં એક દિવસ મોટો બજાર ભરાતો
એ બજાર ફક્ત ખરીદી માટે નથી હોતો લોકોની મુલાકાત માટે પણ હ ફો હતો
બિલકુલ ઘણી વાત સંબંધો પણ એવા બજારોમાં મજબૂત થતા
હવે તો કેવું થઈ ગયું છે સુપર માર્કેટ અને ઓનલાઈનમાં ઘણી એપ શોપિંગો આવી ગયા પછી એ પરંપરા બવ જ ઓછી થઈ ગઈ છે
પ એ બજારની રોનક અને મજા અલગ હતી
મને યાદ છે કે પહેલા લોકો ઉનાળામાં ઘરની બહાર મસ્ત ખાટલા નાખીને સુઈ જતા
વાહ અને સુતા સુતા તારાઓ પણ જોવામાં આવતા
હા અને રાત્રે ઘણી વાતો થતી
હવે એસીવારા રૂમમાં લોકો બંધ થઈ ગયા છે
સુવિધા વધી ગઈ છે ને પણ એ યાદો નથી
મને લાગે છે કે ટેકનોલોજી સાથે સાથે માણસો વચ્ચેનું અંતર પણ વધી ગયું.
તમે ગામની સફાઈ સંબંધિત પરંપરાઓ જોઈ છે
હા પેલા કોઈ ઉત્સવ પહેલા બધા લોકો સાથે મળી એક ચોક અને રસ્તા સાફ કરતા
એમાં સમુખથી જવાબદારીઓનો ભાવ હતો
હવે આ કામ મોટા ભાગ ના પંચાયત અથવા સ્ટાફ કરે છે
ચલો ફરી બીજા કોઈ રસપ્રદ વિષય પર વાત કરીશું
સારું ફરી મળીશું
ઓકે
ઓકે